હલો.
હમ્મ શું કરો છો?
કઈ નઈ અમે બેઠો તો, તમે શું કરો?
અમે કય ની બસ ચા પીને બેઠા છ. હમ્મ તમે શું કરો?
અમે એ બેઠો બસ
એમ છે કરે છે, કાચીન કાકોન ઓમીન ગાયત્રી
એ બધાય બેઠા હિ.
એમ
બધાય શું કરિહી તમાર
બસ અમાર બધા ઈર્ય. ચા પોણી કરીન કોમ કરી બેઠે છે કચરા પોતન વાહણ ને પોણી ભર્યાન
હા અમે એલે એક્સન કરતો તો હવે બેઠો.
એમ નિશાળ જાવાન હશે ની
હોવે નિશાલ જાવાનું દસ વાગે.
એમ ખાઈને જવાનું હશે ન.
હોવે ખઈન જાવાન અને પોચ વાજે છૂટવાન. ના અમે હેડતા નહી જાતા માર કાકો મેલવા આવે.
એવું છે, એમ
ઓવે
હમ કોણ કોણ જતાને પણવાતા
અમે નિશુન મોહનતાની અને માય
એ એવું છે એમ હ તેચીયે ઉપ ણસ
નું આઠવુ પડું
એ એમ ત નીચીય ભણી છે.
તને પોચમુ ગણે છે.
એમ મનશ જીએ પાણી
ને સુ ત્રીજું પણ
નિશુતિ જ ઉપાણી સે એમ હમ તો ડિમ્પલની શું કરે કોલેજ કરે છે.
હ હ ડિમ્પલ કોલેજ જ હૈ.
એમ અને વિદ્યા સ્વીકારે
વિદ્યા હોસ્ટેલમાં હૈ એ અગિયારમું ભણે
એવું છે, એમ
હમ હમ
હ હમ એમ
હ એમ તની ને પોંચમાંમ નવોદય ની પરીક્ષા હાલવાની એટલે ટ્યુશન બંધે હવે. હવે ફોર્મ ભરવાનુ ટ્યુશન બંધ અને
એવુ છે. એમ હમ તો તો હાર એટલે હવે હું સારું પરીક્ષા પાસ કરી તો ભણવા જો હોય છે. બહાર નીકળી તો કોમ શીખી નવું નવું હમ આવડે
શું બનાયુ
અમારે ખાવાનું વાત તો જો વેલી ચા બનાવી હતી અને બટાકાના બનાયા હતા પેલા શું કેવ રે પતિકા બનાવ્યા હતા. ગોટા આવે ને એ બનાયા હતા.
હમ્મ
હમ ચાના નાસ્તા આવે
કેવા બન્યા હતા.
જેવા બન્યા હતા એમાં જો ચણાનો લોટ પેલા પલાળવો પડે ને પછી બટાકા સોલી ને એની કાતળિયો જીણી જીણી પાડવી પડે. પછી લોટ હોય ને એમાં ડબોળી ડબોળી ને તેલ ગરમ મૂક કે ને મુક એમાં પછી નાખવાનું ડબોળી ડબોળીને પછી બે બાજુ ફેરવવાનો પછી પછી ઓકે ચડી જાય પછી જાડી દેવાના વરસાદ હોય ને ત્યારે તો જો મજા આઈ જાય ખાવાની ઓમ ગરમ ગરમ ચા અને ગરમ ગરમ ભજીયા
હમ હમ
હમમ હમમ વરસાદ તો અવે દસ વાગે રસોડું બનાવાનું હે તે વળી ઢોકળા બનાવા હે ચોખાના આવે ને એ ર બનાવાશે હજ પલાળે છે.
અમારે સાંજે દાળબાટી બનાવી
એવું છે એમ
તો તો ખારું કેવ ર અમે અગિયાર વર્ષ. હ અત્યારે તો વરસાદ છે ને એટલે નવરા હોય ને એટલે બસ બેઠા બેઠા બનાય બનાવી ખઉ પછી કોમ હોય તો કોઈ બનાવરાય નહી.
એ તમારે મગફળી વાય.
હ હ મામારે મગફળી વાય છે થોડીક વાય છે.
અમારે ભાઈ.
હમ કપા વાયા છેધ મા કે નહી વાયા.
ના આમાં નહી ભાઈ.
એવું છે એમ. તો મગ ફળવું દી જ હશે ને એમ
હ હમ
હ હ. હ ના ર હારજી હાર્યુંજી કે નહી હાર્યું.
સારીજી હમ.
એ. હા.
ઉ ત મરજા ભાઈ
હ બધે મજામા સી વિરામસુ ઉઠ્યાસી ચા પીધો છે અને હવે રમેલાસી.
સારુ.
હા.
હ.
શું કરે છે બધે હા રમેશુંંદર અને તમે ભણવા જા નવા ધોવાની હજી વાર હશે ને.
હોવે વાર હે
હમત નાશન દોસી. હવસી નાશો દુસન. ખાસો રોતવાનું સીન.
હોવે.
એમ એવુંધું બાકી છે.
હ બાર
એમ.
આ તો મારે મમી બાર ગી
એવું છે.
બપોરે ગઈ.
એવું સે એમ
હમ હમ.
હમ ચ કયા ગમે તો બપોર
તો કોઈ ખવે નહી.
એવું સે.
હમ.
હા તો ઘરે રાધવા વાળું તો કોઈ હશે ને. એવું છે એમ.
હ હમ.
તો ચાલે ન વડી બપોરી જ ત્યારે તો પછી તમાર રાધવાનું. ખાવાનું વળી એમ કે જોવું પડે ને.
હ તમા બોલ ન ક
હા તો ચાલે થોર રાખતા અશેું.
મવે અરે બેસ વિવાણી
એવું છે એમ.
હમ્મ હમ્મ.
હમ્મ તો તો હારૂ લે તો તો બળી બિજી બનાવતા હશે ને.
હુંવે બનાવી તી હોવે.
હ અ હમ્મ. તો તો બળી બના બળી ભાવે કે નહી ભાવતી.
ભાવે ન.
એમ હમ્મ હ તો બનાવતા આવડતી હશે ને કે નહી આવડતી.
ના હજુ મનતો નહી આવ
એવુ છે એમ.
હમ્મ.
તો જો બળી તો ચેવી રીત ના બનાવવાની દૂધ ગળી નાખવાનું.
દૂધ ગળીન પછી થ થાળીમ લેવાનું અને થ તપેલામ થોડું ગરમ પાણી મૂકવાનું.
હ અ.
પછી અંદર થાળી મૂકી દેવાની સેનાક ના ઉપર કોઠીલો લઈ અને પછી માથે સીબો સલફી ઢોકી દેવાનું.
હ અ.
પછી અ કે અ થોડીક વષલ કમ્પ્લીટ દસ મિનિટ જેવું થાય ને પંદર મિનિટ જેવું. એટલે બસ થાળી ખોલીને જોવાનું ચકે કરીને આમ ચકું જવા દેવાનું. કે ચક્કે વળગેહૈ કે નહી વળગતી જો ચક્કે વળગે ને તો હજી નહી જોમી કહેવાય જો ચકે ના વળગે નેમ ચકો જ ને સીધું ઉભું રે ને તો કે વળગી જી તો બની જી. અંદર પાછી ખાંડ નાખવાની એટલે ગળી બને ને એટલે સાર લાગે.
હા હમ્મ.
હમ્મ.
બીજું શું કરો?
બસ કોઈ નહી હવે નાવ છે કોઈ ધવ છેન. વિરાશ ને થોડુંક ખવડાવશેન.
હમ્મ હ
હવ પછી ઇયન વડી ઊંઘ આવશે તો ઇયન ઊંગાડવા પડશે.
અમારે હવે નાવાનું છે બધું કરું
હા હા હા બસ વડી અમારે હવે નાશે કાકા ઈયાને નાવાનું બધે નાવાન હજી બાકી છે હવે પાસે ચાર વાઢવા જાઉં પડશે.
હ હમ્મ કપડા ધોવાના ની
હા કપડાં ધોવાના હજી નાશે તો કપડાં ધોસો વળી રાંધવુ પડશે રાધવા માંતો હજી ભેડા નું શાક બનાવવાનું હે તો વડી ભેડા વેણવા જાવું પડશે વેણી લાવસો ધોસો લુક્ષસો તાણ સમારશો. પછી વાઘારવડે હવ હવે તો ખેતર માં વેણવા જવા પડશે વાયેલા છે.
તમે શાકભાજી વાયલું હે.
હ શાકભાજી વાયલું હો ને કોઈ ગવાર વાયો છે કોઈ કાળી ગવાર વાયો છે. કોઈ દૂધી વાઈસે, તુરીયાન હ ઓ
હમણા વળી ચોમાસામાં વળી મગ વાયાસી, થોડાક થોડાક વળી હઈ તલ વાયાસી પ કડીગારવાયોસી મટ વાયાસી એવું બધું વાયુ છે.
અમેય કોક દારો આવશું ખાવા
હા આવજો પાકી એટલે આવજો વડી લઈ જજો મગની ફળીઓ તો જો લીલી ખાઈ હોય ને તો પછી આવજો પંદર દાડા વી‌હ દાડા છે. થોડી મગની ફળીઓ લીલી લઇ જાય દોણા મસ્ત લાગે એને
હમ હમ
હ વળી પાકા થઈ જાય તો વળી એને શાક કરવા લઇ જાયજો વેકેશન પડી એટલે આવજો ને ઓટો મારજો હમ
શનિ રવિ આવવાનું હોય, શનિ રવિ રજા હોય એટલે
હા શનિ રવિ રજા હોય નને શનિ રવિ આવવાનું વળી કાકી હરે આવવાનું કાકા હરે એટલે વળી એમ કે આયએ ઓમ તો વે વેરાજા કોઈ હોય ને હળી એમનહ ખેતર નું કોમ હોય ઢોર નું કોમ હોય ટાઈમ હોય નને
કોક દિવસ આવશુ
હા, કોક દિવસ આવજો વળી વિરાશ ને રમાડવા આવજો
હ
વિનાસ હવે અમારે હેડેસી થોડા ગળે સીન થોડા થોડા પકડી ને હેડેસીન
હા
મારી હવે જમાં પરીક્ષા આવે એને મેસ્ ની એ આલહવા નીન ને તૈયારી કરવાની. હા હવે બંધાવ હોય મહિના પછી બંધાહય
એવું છે એમ.
હમ હમ
એલે શિષ્યવૃદધિ મળળે એની પ
હા શિષ્ય વૃત્તિમા
એવું છે એમ.
હ હ
હમ તો તો સારું તૈયારી કરવાની સારું ઓંચવાનું એમ કે તો વળી આ આવી જાય ટકા તો હા હું સારું તમારે આગળ થોડો ટેકો થાય. હમ તમે પાસ આગળ ચોક બહાર ભણવા બાર ભણવા જાવું હોય, ને તો વડે
પછી નમામ હોસ્ટેલમાં જવાની
હા એવું છે એમ ના તો તો સારું હમુ એમને ફાવે તને ફાવે બધે ને ફાવે વડી એમ કે એક બીજી બેન હોય તો વળડી ફીર પડે બોલી ના ફાવતો હોય એકલા વળી ફાઈ જાય.
પણ સારી સુવિધા છે. બધી ભણવાનું સારું છે.
એમ તો સ્કૂલ માં જગ્યા હશે, ને આમ તો
હમ હમ જગ્યા તો હ હોવે નજીક છે દુગાવાડા
એવું છે એમ તો હોસ્ટેલ દેખલી છ છોકરી રેતી છે.
હહવે એટલી છોકરી એટલે મા કાકો શિવરી આવી જ આવી એટલે આવી ગયો. સારું
તો તો ચાલે.
હ આમ તો શનિ રવિ તમને આબા દેતા હશેમ તો બીજે કોઈ આબા નાદે.
ના.
હમ્મ. ઓ ના રે ચાલે સારું જવાનું આમ બહાર નીકળો તો થોડું સારું એમ કે થોડું વાતાવરણમાં ખબર પડે કેવું ભણતર કે બધી માહિતી મળી રે.
હમ્મ હા તો આપડે એમ કે ઘરે તો ગામડામાં ભણ ખરી પણ થોડુંક એમ કે આગળ નીકળ તો વળી એમ કે આગળ આપણી જિંદગી સુધરે.
થોડુ સારું રે.
હમ નારે સારું વળી ભણવાનું સારા ટકા લાવવાના એટલે મેરિટ માં આવી જાય તો વળી આપને એડમિશન મળી જાય.
હમ્મ વોચવાનું તૈયારી કરવાની ને પેલી શિષ્યવૃત્તિ ની જે પરીક્ષા આવે ને
હમ્મ.
સ્કોલરશીપ ની એની તૈયારી હારી કરવાની કરવાની એટલે હારું કે નંબર આઈ જાય.
થોડી એમ કે તમારે આગળ ભણવું હોય તો તમારે ચોપડા હૈ